હાલો
કેમ છો?
હાલો
હા કેમ છો?
હાલો
હા કેમ છો? હેલો કેમ છો?
હાલો
હા કેમ છો?
હા
કેમ કેમ છો તમે?
મજામાં તમે કેમ છો? હ નથી બેસેલા
જોઈએ આજ આપણે ખર્ચ ખર્ચ કરવાથી વધારે પૈસા ખર્ચ કરવાથી શું થાય? આપણે બસત કર્યાથી શું થાય?
હા
હાચી વાત કે નહી?
હા સાચી વાત છે.
આપણે ઘરમે દસ માણસ હોય ને આપણે કમા આપણે પૈસા કમાવાવાળો એક જણો હોય તો કેટલું બધું આપણે ખર્ચ કરવાનું ને એમે કેટલું બસાાવવાનું હોય સાચી વાત કે નહીં
હા હા આતો સાચી વાત છે.
હ આપણે પંદર હજાર કમાવતા હોય ને આપણે બધાના બધા વાપરી નાખીએ તો બચત ના કરીએ તો આપણે કેટલું બધું નુકસાન થાય આપણે જીવનમાં
બરાબર
આપણે એક દુસરા એક દુસરાને જોઈએ ને આપણે કરીએ કે પેલું ને ગાડી લાયી છે. તો આપણે બી લાવવાની પેલુંને ઓ લાવ્યો છે તો આપણે બી લાવવાની એક દુસરાની આપણે જોઈને કોઈ દાળે નહીં કરવાનું જેટલું આપણે પતિ આપણે ઘરમે માણસ કેટલી ર. કમાતો હોય ને એટલા મેં આપણે ચાલવાનું આપણે જોઈને ચાલવાનું એક દુસરાને જોઈ જોઈને આપણેે નહી કરવાનું હાચી વાત કે નહી?
સાચી વાત છે હા તો પૈસા તો આપના જીવનમાં મહત્વનો ભાગ છે.
બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે
હમ તો એ હા તો હાચી વાત છે.
ના આપે પ પાંચ હજાર આપણે ઘરમે વાપરવા માટે હાલે તો પાંચ હજાર મુ તીન હજાર ખર્ચ કરવાના બે હજાર વચત કરીએ તો આપણે ફાયદો થાય.
બરાબર છે આ તો.
હાચી વાત હે કે નહિ.
બરાબર છે.
કોઈક દાડે આપણે એકમ કોઈ કમી આવી જાય તો ફટ દેને આપણે દો દો હજાર મહિનાના સાઈડ મે કાઢે ભેગા કરે તો આપણે કોઈક દાડે કામ નીકળી જાય મુસીબત ના આયે.
બરાબર છે આ તો તમે પૈસા બ ચાડો તો ભવિષ્યમાં તકલીફ નહી થાય.
ભવિષ્યમાં તકલીફ ના આવે આપણે કોઈ દાડે કેના જોડે હાથ ફેલાવવાની જરૂત ના પડે.
બરાબર છે.
આપણે જોઈ જોઈને ચાલીએ ને તો સારું કહેવાય ને આપણે એક દુસરાની એક દુસરાને જોઈ ને કે પેલું લાઈવ સે સાડી લાઈ સે પેલું ઓલ લાઈફ છે આપણે કરીએ તો આપ આપણા માટે નુકસાન નહી બીજાને નુકસાન નહી આપણેને આપણાને નુ નુકસાન છે.
બરાબર છે આ તો.
હાચી વાત હે કે નહી.
ઈમરજન્સી માં બી તમારા બચાવેલા પૈસા ખુબ
કામ આવે આપણે એમરજન્સી બી બચાવેલા પૈસા કોઈક દાડે આપણે કામ આવે હાચી વાત કે નહી
બરાબર છે આ તો.
એના માટે આપણે ખર્ચો જમે ગમે તે જગ્યા કરીને તો આપણે જોઈને કરવાનો એક દુસરાને જોઈને આપ આપણે નહીં કરવા આપણે શું કરવાનું કે આપણા માટે કેટલા પૈસા છે આપણે બચ્ચા બચત કેટલી કરવી છે આપણે વાપરાવાના કેટલા તે તો આપણે કોઈ દાડે મુશ્કિલ ના આવે જીવન મે ને આપણે ગમે તે જગ્યાએ જાવું હોય તો આપણે અમજ એમરજેન્સી ગાડી બી કરીયે ને તો આપણા માટે ભેગા બચત કરેલુ હોય તો કામ આવે હાચી વાત કે નહી.
હા તો હાચુ હાચી પણ આ લોકો કઈ. છે કે જીવન એક જ વાર મળવાનું એ એટલે ખુલ્લા મન થી પ પૈસા ખર્ચ કરવો હોયા જોઈએ.
હા છે જીવન ભલે એક માન મલવાનુ બાકી આપણેે બચત કરીએ તો આપણા માટે સારું કેવાય ને જીવન તો એક જ વાર મલે આવુ તો પણ મને મને પણ ખબર છે.
હમ.
બાકી મુસીબત મુસીબત આવે આપણા જોડે તો કોણ આપણે જોડે કા આપણે કો કોણ કામ આવે કોઈ કામ આવતો હશે. આપણે એક દુસરા જોડે પૈસા માંગીએ કોઈ હાલશે આપણે
એ તો નહી હાલવાના
આપણે ઘરના બી ની હાલે તો બહારના કોણ હાલશે હવે.
હા આ તો વાત છે.
બાર ના તો ઓર બી સારું કેહેવાય ઘરના તો એટલે આપણે તો એટલા બેકાર છે ઘરના તો આપણે બે પૈસા માંગવા જઈએને તો પણ ના આપે. સાચી વાત.
બરાબર હા તો સાચી વાત છે.
ઘરના તો ઓર મજા જોય છે આપણા કે ગમે તે એટલે એની, મુસીબત આવેન તો મને મજા આવે લેકિન આપણે, જેવું વિચરતા હોય એવું ને આપણે એ લોકોને બતાવાનું હોય કે અમે જો અમે કોઈ દર, તમારા સાથે હાથ ફેલાવા નહી આવતા તો જેટલી, જેટલી આપણે બચત કરીએ ને તો આપણા માટે સારું કહેવાય.
બિલકુલ.
સાચી વાત છે કે નહીં.
સાચી આતો સાચી વાત છે. પણ ખરેખરો ખોટો નથી. હા કોણ બિન હું જરૂરી, તે વસ્તુ તાળો તમે,
સાચી વાત મે શું કહ્યું કે ખર્ચો કરવાનો બાકી આપણે જઈ જ, ગમે વસ્તુ આપણે જોઈ છે ચીજની જરૂરતો હોય ને જેની જગ્યા એજ ખર્ચો કરવાનું.
બરાબર છે આતો.
સાચી વાત છે કે નહીં.
આતો સાચી વાત છે.
જોઈને કરવાનું એક બીજાને આપણે જો જો જોઈને, ને ઘણા બાળક શું કરતા હોય માં-બાપ પેલા બધા ફરવાને લઈ જાય પેલું દેખાય પેલું, પેલું કરાય તો આપણે એટલી બધી છોકરાને પણ ફેસિલિટી ના અપાય. જેટલી આપણે છોકરાને ફેસિલિટી આપીને તો જેટલો આપણો છોકરો બગડે.
તો આજકાલ ના તો, છોકરાઓને તો ફેસિલિટી સિવાય જોતું જ નથી
તો આતો આજકાલના છોકરા બગડે પણ કેટલા ખબર છે તમે ખબર નહી તમને,
હા.
પેલા એટલી બધી પેલાં એટલી બધી ફેસિલિટી નહીં તો ક્યાં એટલા બધા બગડતા હતા. હવે એટલા નાના નાના છોકરા ને પણ બધી વાતની ખબર છે.
હા તો વાત સાચી છે.
સાચી વાત એક નહિ કેમ એના મા બાપ બધી ફેસિલિટી આપે છોકરોને, પેલા ગઈ એ મમ્મી પા, પાંચસો રૂપિયા ઓનલાઈન કરો પહેલાં જે હજાર રૂપિયા ઓનલાઇન કરો અહીંયા સો રૂપિયા ઓનલાઇન ક, તો પેલા આપણે છોકરાને પૂછવું પડે કે ત પાંચસો રૂપિયા કઈ શીઝના ઓનલાઈન, કરવાના તો એના જોડ, એના જોડે પૈસા હવે ફટાફટ કરી લે છોકરાને હિસાબ ના પૂછે તું કઈ જગ્યા વાપર્યા, બાકી આપણે છોકરાને ઓનલાઈન ગમે તે પણ આપણે પાંચસો રૂપિયા કરીયા વો. તો આપણે છોકરાને પૂછવું પડે કે તું તાર સેના માટે જોયે સાચી વાત છે કે નહીં.
હમ આ તો સાચી વાત છે.
હા એના માટે છોકરા બગડી જાય. આપણા જેવા સોકરાને આપણે ઓનલાઈન પાંચસો રૂપિયા કરીએ તો આપણે છોકરાને પૂછવું પડે, તાર શેની જરૂર સે સાચી વાત છેકે નહી.
બરાબર છે આ તો સાચી વાત છે. પણ તમે પૈસા દેખો બેંક ખાતું ઉગાડવી ને કે એફડી, કરી શકો છો. હા તો પછી મ્યુચ્યલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને પૈસા બચાવી શકો, ઓછો,
સાચી વાતે,
તમારી એલઆઈસી ના જોવે તે ના પ્લાન પણ છે તેવા,
તે હું શું કઉ આપણે ભે આપણે બચત કરી અને પૈસાની આપણે, આપણે કેની ખબરે ના પડે દે ને આપણે, ખાતું બી ખોલે ને તો બી એબી પૈસા આપણે ભેગા થાય. તો જીવન માટે સારું કેહેવાય આપણે સોકરા માટે આ સોકરાના નામ, નામની એફ ડિક, એફ ડી તમે નામ સામભળે સાંભળેલો સે.
હા,
આપણે છોકરા નામની એફટી બી કરે તો ઓ બી સારું કેહેવાય જીવન મે કોઈ દાડે. છોકરું મોટું થાય ને જેટં સુધી આપણે, દો દો હજાર મહિનાના વસત કરીને ભરી તો ઓ બી આપડે માટે સારું કેવાય. કોઈ દાણે મુસીબત મેં કામ આવે આપણે. આપણે એક ટકાનું દેઢ ટકાનું વ્યાજબી મળે છે ને એમેય.
હા પછી તમારે પૈસા વધી છે.
હાજી એના માટે હું શું કહું. કે આપણે ગમે તે હોને આપણે બચત કરવાની કમ ખર્ચો કરવાનો. અને બચત કરેને બી આપણે બેંકમાં પૈસા મૂકી બે બે હજાર રૂપયો ક બચત કરે ને આપણે મૂકીએ બેંક મે તો આપણી આપણે, મહિનાનું બી વ્યાજ મળલેે છે, આપણે.
હમ બરાબર છે.
કોઈ દાડે મુશ્કેલ મે કામ આવે કોઈ દાડે આપણે હાથ ફેલાવવાની જરૂર ના પડે સગા સંબંધીઓ જોડે. હવે તો કોઈ સહકાર સંબંધી તો કોઈ આલતે નહીં, કોઈ આલે, પૈસા આપણે એ ગમે ગમે તેના જોડે તમે જાઓ કે પાંચસો રૂપિયા આલ, તો આલતા હશે કોઈ ના આલે આજના જમાના મે, પહેલાંના જમાનાને તમે ગમે તેના જોડે તમે ભલે પાંચસો ક પાંચ હજાર માગીને તો આલતા હતા.
હા લગે જ આપી દીધા તે,
ના હવે તો વ્યાજ સેવા વાત નહીં આપણે ગમે ભલે પાંચસો હજાર રૂપિયા હતો કે તમન, વ્યાજ આલવું પડશે કેટલા દિવસથી આલચો.
આ તો કારણ, આ તો કારણ છે. મારા પાસે તો પૈસા જ નથી.
એટલી બધી ખબર ન કે અમે બચત કરીને બે હજાર એમ તેમમ કરીને તને કહેથી. વ્યાજ આલે અમે એના માટે આપણે ઘરનો ખર્ચો કરવાનું તો આપણે જોઈ જોઈને કરવાનું ને આપણે બચત બી કરવાની. સાચી વાત કે નહીં એક માણસ કમાવાનું હોવે ને પાંચ માણસ ખાણ ખાન પીનમાં હોવે ઘરમે તો કેટલું બધું, બિચારા એક જણાને તો કાઠું પડે હાચી વાતે હે કે નહી. દસ હજાર કમાવતો હોય સેલેરી દસ હજાર હોવે તો,
હા તો આચી વાત છે તમારી,
એના માટે આપણે જોઈને જ કરવાનું એક દુસરાને આપણે, ગમે તે કરીને આપણે કમ ખર્ચો કરવાનું બચત કરવાની જેટલી બી ઓવેન આપણે, કમ ખર્ચોને બચત કરવાનું આપણે ધ્યાન રાખવાનું. બચત કરીએને તો એમને આપણે ફાયદો હોવે જીવનમાં કોઈ દાણે આપણે મુસીબત, ના આવે હાચી વાતંગ નહીં.
હા તો સાચી વાત છે, અને નાના બાળકો ને પણ બચત ની આદત શીખવી જોઈએ આપ
સાચી વાત છે તમારી.
હા નાના ઉંમરથી તે ગુલ્લક માં પૈસા મુકવાની આદત. સારી છે તો હા તે,
કેહેવાય.
હમ,
સાચી વાત છે, એના માટે બચત કરવું જરૂરી છે, કમ ખર્ચો કરવા, કમ ખર્ચો કરીએ તો ચાલશે લેકિન બચત કરવાની જરૂરી છે આપણા માટે,
હમ એટલે તો તમે, એટલે તો તમે દર મહિના થોડી બચતો જરૂરી જ કરવાના
હાચી વાત છે મુસીબતો ચલો હવે મને મજા આઈ તમારી સાથે વાત કરવાની બહ ગમ્યું છે. ને મને શીખવા બી મળ્યું છે પછે કરીએ કોલ